તો
અવાજ આવે છે મારો?
હેલો.
હલો, અવાજ આવે છે મારો?
હા હ આવ્યો આવ્યો હમ્મ.
કેવું છે મે એમ મજામાં
બસ મજામાં, જો તમે કેમ છો.
બસ મજામાં
હા કેમનું ચાલે છે, બોલો બીજું
બસ જો શાંતિ તબિયત પાણી સારા ને
હા હા સારા સારા હ હા
શું કરે છે તમારો હસબન્ડ
મારા હસબન્ડ જોબ હમ્મ
શું જોબ કરે છે.
એ અમદાવાદ જાય છે.
અમદાવાદ એટલે અપડાઉન કરતા
હા હા અપડાઉન અપડાઉન એ હવે આવતા જ હશે જો
બરાબર બરાબર.
આવતા જ‌ હશે હવે, હમ્મ
ઓકે
બોલો બોલો કેમનું ચાલે બીજું તમાર ઘરમાં અત્યારે તો કેવું આ ચોમાસું છે એટલે એવું જ હવે અત્યારે હમ્મ
વરસાદ આવે છે.
ના ના ના નથી નથી ઉપરથી ઉકળાટ થઈ ગયો છે. હમ્મ વરસાદ આવે ત્યાં સુધી ઠંડક લાગે બાકી ઉકરાટ ઉકરાટ થઇ ગયો છે.
અમારે તો કાલે બઉ જ વરસાદ પડ્યો.
બરાબર અહિયાં તો કશું જ નથી જોવું ને
આખો દિવસ બઉ જ વરસાદ એટલો વરસાદ પડ્યો ને કે બધે પાણી ભરાઈ ગયા.
ઓહ હો હો હો હમ્મ એ નહીં, ના એટલો બધો નઈ થોડો થોડો હમ્મ
બરાબર અમારે આજે નથી થોડું ક્લાઉડી વાતાવરણ છે.
કેવું વરસાદ થોડોક આવે ને એટલે બધું ગંધવાર ગંધવાર થઈ જાય એટલે બધું કિચડ કિચડ, બાપા જોવું ના ગમે. સરખો વરસાદ આવે ને તો કેવું કે ચોખ્ખું થઈ જાય બધું
બરા બરાબર
હમ્મ
જીવડા પણ કેટલા આવે છે.
બહુ જ બહૂ જ બાપા તો અત્યારે હવે એની સિઝન છે એટલે શું કરવાના હતા વરસાદની એ
આવે તો સારું છે ને પણ સીઝન છે. પણ સીઝન પ્રમાણે નો વરસાદ તો આવો જોઈએ ને ખાલી વાદળ જ વાદળ જ રહ્યા કરે છે, વરસાદ તો ક્યાં જોવા મળે.
હા હા હા બરાબર
પેલા જેવો ક્યાં આવે છે વરસાદ
શું કરે તમારૂ બાબુ મજામાં
બસ મજામાં જો અત્યારે ટ્યુશન ગયો છે હમણાં આવશે આઠ વાગે
બરાબર ભણવા વિશે શું કેવું તમારું.
ભણવામાં ને તો ભણવાનું અત્યારે બહુ જ મહત્વનું છે અને પેલા તા અત્યારનું બહ જ ચેન્જ થઈ ગયું છે ભણવાનું ખરેખર આપડે જે આ નવમાં ધોરણ માં આવતું હતું ભણવામાં ગણિત છે એ બધું અત્યારે પાંચમા ધોરણમાં આવે છે
હા હા બરાબર આ મારી બેબીઓની એવું જ છે
ખૂણા કાટ ખૂણા અનેને બધું તો આપડે આઠમા ધોરણ માં આવતું હતું.
અત્યારે તો કઉ છું ને કે જુનિયર માં આપડે જુનિયર સિનિયર જોયું છે કોઈ દિવસ
કોઈ દિવસ નહી જો આપડે તો બાલ મંદિર ને પેલું ધોરણ
હા આપડે જોયું છે એવું જુનિયર માં ભણાવતા હતા અને સિનિયર માં ભણાવતા હતા બાલ મંદિર માં જ સીધો પેલા ધોરણ માં
ત્યારે તો પેલા પ્લે એરિયા નર્સરી આવે પ્લે એરિયા આવે પછી જુનિયર ને સિનિયર આવે
એ તો કવું છે કે બિચારા છોકરા રમવાની ઉંમર માં છોકરાઓને સ્કૂલમાં નાખવાની વાત
ત્રણ વરસ નું બાળક થાય એટલે સ્કૂલ ચાલુ થઈ જાય આપડે તો પાંચ વર્ષે સ્કૂલ
બરાબર એજ ને તો
પાંચ વર્ષ જોય અને અત્યારે ભ ભણવાનું તો જુઓ તમે કેટલું અઘરું છે ઈંગ્લિશ માં એટલું ગણિત માં તો અત્યારે પાંચમા ધોરણ માંથી અત્યારે કાટ ખૂણા આઈ ગયા
હમ્મ હમ્મ હમ્મ એજને અરે અત્યારે કેટલા લમણા લેવા પડે છે બાપા છોકરાઓની ચોપડી જોઈ ને તેમ થાય આપડે તો કશું આવતું જ નતું તો
ગણિતમાં તો કહું ને હું તો ગણિતમાં એને આવે છે ને તો સરવા સરવાળો ને બાદ બાકીને તો પાંચસો પચીસ ગુણ્યા પચીસ
હા હા એવું થાય છે હા
અને અત્યારે પચીસ લાખ પાંત્રીસ હજાર સાતસો ને પચીસ રૂપિયા એટલું લખતા છોકરાને પાંચમા ધોરણ માં આવડે છે મેં કાલે જ એની નોટ બુક જોઈ તો મેં કીધું બેટા તને આટલું બધું આવે છે કે હ મમ્મી કે છે આ તો કશું નહી એક કરોડ સુધી પહોંચી ગય હુતો કે
હા કેટલું આગળ વધી ગયું છે
હા મને એક કરોડ ની ગણતરી આવડે છે એવું કે પાંચમા ધોરણ ના છોકરા ને એક કરોડ ની ગણતરી ગણતરી આવડે છે આપડે જોયું છે પાંચમા ધોરણમાં એક કરડ શું એ આપડે તો નઈ જોયું હોય
ના ભાઈ ના એટલે પેલા કરતા અત્યાર બધું બહુ એ થઇ ગયું છે
બઉ હાર્ડ થઇ ગયું છે ભણવાનું
હ એટલે આપણને તો સમજ જ ના પડે અંદર કશી
આપડે તો કોઈ દિવસ ટ્યુશન ગયા છે અત્યારના છોકરા છોકરાઓને પહેલા ધોરણ થી ટ્યુશન મૂકવા પડે છે
હા પણ ભણવાનું જ એટલું ડિફિકલ્ટ થઇ ગયું છે એટલે
તો
આપડે આવતું નહોતું એવું બધું ભણવાનું આવે છે અત્યારે
અત્યારે તો એ લોકો આપણને સવાલ કરે ને તો આપડે એવું કેવું પડે કે ઉભો રહેે બેઠા હું પેલા સમજી લઉં પછી તને શીખવાડું
બરાબર છે હા એજ ને
અને આપણને ના સમજણ પડે તો ગૂગલમાં કા તો યુટ્યુબમાં સર્ચ મારીને આપડે સમજીને પછી એને સમજાવવું પડે છે.
હ હા એજ ને.
ગણિતમાં છે ઈંગ્લિશમાં છે કારણ કે એમની સ્કૂલમાં પાછું જે એમની. સ્કૂલમાં જે રીત ન શીખવાડય્યું હોય એજ મેથોડ થી આપડે શીખવાડવું પડે.
હા.
તો પછી મેંથોડ અલગ પડી ગઈ. અને પરીક્ષા માં અલગ મેથોડ થી લખ્યું તો એના જવાબ હાચો હોય તોય માર્ક્સ કાપી લે ક્યાં આ ખોટું છે એવું જ કહી દે.
હ. પદ્ધતિ બદલાય એટલે બધું અ ખોટું થઈ જાય.
ખોટું થાય જાય. જવાબ હાસો સાચો હોય જવાબ આપડે આપણી રીતમાં લખીને એને કરાવ્યું એટલે પાછું એજ સમજવું પડે કે આપણને ગૂગલ વાળા કઈ રીતના સમજાવે છે એની સ્કૂલ માં એને કઈ રીતના લખાયું છે. એ બેની રીત જોઈ સમજીવીને છોકરાને સ્કૂલ ના રીતની કરીને આપણેે એને શીખવાડવું પડે.
હા હા હા ઇજ ને.
એટલે એ બહુ અઘરું પડી જાય છે કારણ કે આ લોક લોકોની જે સ્કૂલ છે ને વિદ્યાભારતી માં સંલગ્ન કરેલું છે. એટલે એ લોકોને એ એ પદ્ધતિ થી જ શીખવાડવું પડે.
હા હા હા હમ્મ હા હા ઇજને બાપા મા માથું દુખી જાય છોકરાઓને ભણાવાય એટલે તો.
અરે એ બૂમા બૂમાજ કરે મમ્મી.
આહ
મમ્મી તને નહિ સમજાય, મેં કીધું ના શુ સમજાય? તારી માં ભણીને આગળ આઇ છે તો ના હમજાય.
હા એ
પણ એ લોકોની પદ્ધતિ જ અલગ છે એટલે આપણને સમજણ નહી પડતી.
હ હવે આજે આપડે ભણીરા છે તો છોકરાને ભણાયે બરાબર જેના મા બાપ બિચારા ભણ્યા જ ના હોય એ લોકો ના છોકરાને કેટલી તકલીફ પડે ભણા ભણાવાની.
પડે પડેજ ને એ લોકો ના છોકરાઓ તો. ગામડાઓ માંથી કેટલી ગામડાઓ માંથી છોકરાઓ આવે છે. આપણને એવુંત અહ બસ બસ છે સ્કૂલમાં, ગામડાઓમાં લેવા જાય બસ.
ઓહો એવું છે એમ.
હા. એટલે એ લોકો ના છોકરાઓને તો આવડ્યું ના આવડ્યું કોણ જોવા કારણકે. એ લોકોન તો અમુક આપડે આટલા મોબાઈલ છે એ લોકો જોડે તો મોબાઈલય નથી હોતા. કે સ્કૂલ માંથી મેસેજ આવે કઈ રીતના કે ભાઈ આજે આ વસ્તુ છે આ વસ્તુ છે આમ.
મોબાઈલ એ કેટલો જરૂરી થઈ ગયો છે એવું લાગે છે હવે.
ડાયરી માં લખી લખીને કેટલું લખે ડાયરી માં લખે તોએ વાંચતા ને આવડે.
આપડી વખત તો ડાયરી જ હતી, ડાયરી એ નહઈ છ નોટમાં લખવાનું. ક્યાં લેશન આપ્યું છે.
ગામડા ના છોકરાઓને તો ડાયરીમાં લખી આપે ને તો પણ વા તા એમના મા બાપ ને વાંચતા નથી આવડતું.
હા હા હા બરાબર છે એજને.
છોકરાઓને પછી કેવું કે ટીચરો છોકરાને. સમજાઈ દે કે ભાઈ તમારા મમ્મી પપ્પાને કેજો આટલું આટલું છે.
હમ્મ હા.
ત્યારે એવું ચાલે છે ભણવા માટે તો.
બાપા ભણ પણ ભણ્યાયા વગર ચાલે એવું નથી
ના ચાલે ને ભણ્યા વગર આપણને એવું થાય કે આપડે આપડે શું ભણ્યા છે, આ છોકરાઓ શું ભણે છે, અને આપડે શું ભણ્યા છે.
હઅ અત્યારે ભણત એટલું મોંઘું થઇ ગયું છે પણ.
મોઘું કેટલું ફી કેટલી મોઘી હોય છે.
હું એ તો કઉ છું કે આપડ વખતે ફી હતી અત્યાર તો બાપા કેટલી બધી
તો લાખ લાખ રૂપિયા ને પચાસ પચાસ હજાર ને લાખ લાખ રૂપિયા ફી ભરો તારે એડમિશન મળે
એમાં બિચારા મિડલ ક્લાસ માણસ તો મરી જાય હા મિડલ ક્લાસ માણસ ને બહુ તકલીફ પડી બિચારાને
લોન લઈને છોકરાઓને ભણાવવા પડે છે.
હા
પછી ભણે એ પ્રમાણમાં અહીં પગાર પણ નથી મળતો.
હા એટલે છોકરા ને બહાર જવું પડે.
એટલે બધી છોકરાઓ વિદેશ જાય હવે એ વિદેશ માટે પાછા મા બાપ ને એટલી લોનો કરવી પડે લાડ આવે તો ઘર ને ગીરવે મૂકે. દાગી ના હોય એમની જોડે એ વેચી દે એવું બધું. કરીને છોકરાઓને વિદેશ મોકલે.
અત્યારે છોકરાઓન એકરેજ વધારે છે પણ બહાર જવા માટેનો.
હા
બહાર જવાનું બઉુ ગમે છે એ લોકોને કે બર જ જવું છે બહાર વધારે પૈસા મળે છે.
હા બધાને એવું છે કે મારી લાઈફ બહાર જઈશ ને તો જ બનશે અહં ઈન્ડિયા માં નઈ બને.
હમ હવે કેટલું સ્ટ્રગલ કરવાનું ત્યાં એના કરતાં ઇન્ડિયા
અહીંયા અહીંયા તમે દસ વર્ષ સ્ટ્રગલ કરો ત્યારે તમને પૈસો મળે ત્યારે જ્યાં તમે બે વર્ષ આ તમે થઇ જાય અહિયાં દસ વર્ષ
પણ હા એ પણ કેટલું કર કરવાની મહેનત એમાંય. હેલો
મહેનત તો કરવી પડે ને. બર એમને એમ જાય છે છોકરાઓને ખાવાની પીવાની બધી તકલીફ પડે બેન. કારણ કે આવડા જેવું ખાવાનું ત્યાં ના મળે.
ના મળે ના મળે સવારનું તમારે સાંજે જમવું પડે.
સાત દિવસ કામ કરે ત્યારે પૈસા ભેગા થાય છે એમને એમ ના થાય.
હમ હમ હમ છોકરાઓને તકલીફ જ છે ત્યાં પણ.
છે તો ખરી જ ને
સારું બસ મજામાં મજામાં
સારું ત્યારે ચાલો પછી ફોન કરીશ તમને
સારું સારું હ જય મહારાજ
જય મહારાજ